શું કરો છો મિત્રો
હા કઈ નઈ હા બેઠો છો તમે શું કરી રહ્યા છો
હું પણ મિત્ર બેઠો છું તમે મિત્રો ઘરે જ છે કે પછી કામમાં છો
નહી હા હું ઘરે જ છું પણ કઈ કામ નથી કરતો બેઠેલા છું
ઓકે તો મિત્રો મને તમારા પરથી થોડોક. મારો સમયની વ્યસ્થા પણન એના વિશે ચર્ચા કરી હતી તો. શું મને તમે થોડોક તમારો સમય આપશો.
હા મિત્ર. સમય આપીશ તમને અને તમે આજે ટોપિક ઉપર જે વિષય ઉપર ચર્ચા. કરવા માંગો છો જે જે તમે વિષય પસંદ કર્યો એમ મને ખુબ ગમ્યો. કારણ કેુ સમય ન વ્યવસ્થાપન તો. તમે માહિતી આપતા હું જે અમુક એના વિશે બાબતો જણાવીશ. તો એમાં આપણે જોવા જઈએ કે આનું નામજ છે તમે જોઈ શકો સમૂહ વ્યવસ્થાપને એટલે. જે સમય છે એનો આપણે વ્યવસ્થિત. ઉપયોગ કરવોય એવું આપડે કહી શકીએ એની વ્યવસ્થા. રીતે આપણે એનો ઉપયોગ કરીને આપણે. એનું વાપરવું જોઈએ એવું કહીએ તો ચાલે. કારણ કે તમને મિત્ર ખબરજ છે. કે જે અમુક એવા લોકો હોય કે જે. સમય ન સારી રીતે એ લોકો ઉપયોગ કરે છે. ને કયા સમયે શું કરવું ને કયા. સમયને કયું જે આપણેે કઈ આગળ કઈ બનવાના હોય. એ લક્ષ્યન પ્રાપ્ત કરવાના હોય. તો એ માટે આપણે સમય કઈ રીતના કાઢવો. તો એ એની અંદર બધું આપણેે વાત કરી શકીએ કારણ કે જે. અમુક એ આજે મોટા મોટા લોકો છે. જે મોટી મોટી એલોકો એવોર્ડ મેળવવાના છે કે. એમ મોટા લોકો બની ગયેલા છે તો એ લોકો એ કઈ. એમજ નથી બણા કારણ કે જય્યારે એ લોકો જે. પાસે જે સમય હતો. એની જયારે એ લોકો પાસે એલે તે હોદ્દો મળ્યો એ પહેલા. તો એ લોકો એ ખુબજ સમયનોો સારી રીતે એ લોકો એ ઉપયોગ. તમે જોઈશો કે કોઈ આઈસ બનેલું હોય. તો એની હિસ્ટ્રી જો જો એલો. કઈ રીતના મહેનત કરેલી હોય કઈ રીતના એ લોકોએ એક્ઝામ પાસ કરેલીું હોય. કઈ રીતના એ લોકોએ વાંચેલ હોય કેટલોક સમય એલોકોએ. ફાળવેલો હોય તમને ખબર જ કે અમુક તો ખાલી ઊંઘીતા હોય કોઈ ખાવા માટે પણ એટલું. બધું ધ્યાન નથી આપતું અમુક એવા લોકો હોય કે. કામની સાથે સાથે લોકો વાંચતા હોય કારણ કે કામ કરે તો. પૈસા આવે કેમ અમુક ને એવી કશન હોય. તો એલોકો એક કામ તો કરવુંજ જોઈએ. ને આપડે એમ જોવા જઈએ તો. હ છેક્ પણ કોઈ વ્યક્તિ હોય કે જે સમય ન સારી રીતે ઉપયોગ કરે તેને
હ.
તો આપડે એમ જોવા જઈએ તો. એવી પરીક્ષાઓ જેમ કે વિદ્યાર્થી. તો વિદ્યાર્થીઓ માટે દર મળશે. આ પરીક્ષા આવતીજ હોય છે જેમ કે નીટ જેડબલ. દસમાની પરીક્ષા બોર્ડની એક્ઝામ. બારમાની પરીક્ષા એલોકો માટે હો. તો એમાં તમે જોજો કે અમુક એવા વિદ્યાર્થી હોય. જેમાં અમુક વિદ્યાર્થી નાપાસો થતા હોય. ને અમુક વિદ્યાર્થી કે જે પાસો થતા હોય. તો એમાં જે અમુક સારા ગુણથી વિદ્યાર્થી પાસ થતા હોય. તો એ લોકો એ જે સમય નો જે એ લોકો પાસે હતો ત્યારે એ લોકો એ સારી રીતના ઉપયોગ કરેલો હતો તો એમાં શું થાય પણ જયારે પણ કોઈ અ ક્લાસની અંદર તો એમાં કઈ ચલાવતા હોય શિક્ષક લોકો તો એ લોકો જયારે સમય હોય ત્યારે એ લોકો અમ એ લોકોનામાં જે કઈ ચાલી ગયેલું હોય તો પછી સાંજ ના સમય દરમિયાન કઈ ચાલેલું હોય તે મજબૂત કરી લેતા હોય વાંચીને તો પછી સમયસર આવા એ લોકો પ્રવૃતિ કરતા હોય દરરોજનુ જે દરરોજ નું કામ હોય એ લોકો પતાવી દેતા હોય યોગ્ય સમય તો પછી પાછળથી જતા જયારે પરીક્ષા આવે તો પછી એ લોકો વધારે પછી એ લોકો પાસે ભાર નહી હોતો કારણકે એ લોકોને ખબર જ છે કે મારું તો વંચાય જ ગયેલું છે એ રિવિઝન હો કેટલી વાર થઈ ગયેલું છે તો પછી એ લોકો એવું થાય કે ક્યારે અમને આવી જવાના ને હું એને પછી આપી દેવું એવું એ લોકો થાય ને પછી એ લોકો એક્ઝામ આવીને આપીને પછી સારા ગણ મેળવે છે જયારે એક બાજુ આપડે બીજી બાજુ જોઈએ તો અમુક જે ફેલ થયેલા વિદ્યાર્થી હોય તો એ લોકો માટે જે હોય તો એ લોકો કો જયારે એ લોકો પાસે સમયં હોય ત્યારે એ લોકો સારી રીતે વાંચતા નથી કે જયારે એ લોકોની ક્લાસની અંદર કઈ ચાલેલું હોય તો એ પછી જયારે એ લોકો પાસે સમય મળે ત્યારે એ લોકો પાકું નથી કરતા તો પછી પાછળ જતા એ લોકોના પાસે પછી જયારે પરીક્ષા આવે તો પછી એ લોકો એકી હામટી બધું થઈ જાય ને પછી છેલ્લા ના સમયે એ લોકો વાંચવાનો ટ્રાય કરતા હોય તો તમને ખબર જ છે કે અમુક એ વિદ્યાર્થી હોય કે ચાલ ને આવા દે ને જયારે આવશે એક્ઝામ ત્યારે આપણે જોઈ લઈશું પણ પછી એ લોકોને જોજો જયારે ત્રણ ચાર દિવસ બાકી હોય ત્યારે ચોપડા લઈને બેસે એકદમ જ એ લોકો વાંચીને વાંચવાના ટ્રાય કરે પણ એ લોકો તોય એટલું બધું વંચાતું નથી તમને ખબર જ છે કે આપડે એકી વખતે આખી જેટલું પણ જમવાનુ આપણને આપે એ ખાઈ નથી લેતા એ થોડું થોડું કરીનેી થાય છે તો આવી જ રીતે એ લોકો સાથે પણ થઈ જાય પછી એ લોકો સારા ગુણ નથી મેળવી શકતા
હા મિત્ર તમાંરી વાત તમારી વાત સાચી છે મિત્ર સમય એ સમય જીવનનો સોંથી મૂલ્યવાન એક વાર પ્રસાદ થઇ જશે પછી મોટૉ થાય તેથી સમય નું યોગ્ય આયોજન કરીને દરેક મા સમય અને અસર કઈ સમય ન વ્યસ્ પણ કહેવામાં આવે છે સારા સમયની વ્યસ્થા પણ વ્યક્તિ પોતાના વ્યક્તિ હતી વન ચપ્પલ તો લાગૅ વી શકી તમે ના વ્યવસ્થાપન ના ઉદ્દેશ્યો તમને મિત્રો જણાવતા ખુશી થાય છે કે સમયમાં કુરકારક ઉપયોગ કરવો મહત્વપૂર્ણ કાર્યને સમયસર પૂર્ણ કરવા કાર્યક્ષમતા અને ઉત્પાદકતા વધારવી તણાવ અને ઉતાવળ ઘટાડવી સ્ન જાળવું સમય ન વ્યવસ્થાપન નું મહત્વ મિત્રો તમે જણાવું તોલે સમયસર પૂર્ણ થાય છે અને એ ખુબ જ જરૂરી છે સમય નો બગાર અડકે છે મિત્ર આત્મવિશ્વાસ નહી શિસ્માં વધારો થાય છે જે આપણે જીવનમાં સફળતા મેળવા માટે ખુબ જ અને ખુબ જ ઇફેક્ટિવ ભ્યાસ અને કાયમી ગુણવત્તા સુધરે છે થી પ્રાપ્ત કરી શકાય છે ને બીજું મિત માનસિક શાંતિ અને સંતોષ પણ મળશે આ બણા બધા જે છે મહત્વ છે સમયના વ્યવસ્થાપન યોગ્ય વ્યવસ્થા ન એ બધા મહત્વ છે સમય ના વ્યવસ્થા આપણે જે રીતો છે એમ કઈ રીતે આપણે સમય નું જે વ્યવસ્થાપન કરવું જોઈએ તો મિત્રો હું ત મારા વિચાર પ્રમાણે બોલું તો દૈનિક અને સાપ્તાહિક આયોજન કરવું મહત્ત્વના કાર્યોને પ્રાથમિકતા આપવીઠવી એનું તો એક કામ હોય એમને સાઈટમાં મુકવાના જે મહત્વના કાર્યો છે એમને પ્રાથમિક સમયપત્રક બનાવવું અને તેનું પાલન કરવું એ જે ટાઈમટેબલ આપણે કહી ઇંગ્શમાં એ ખુબ જ જરૂરી છે સમય પત્રક વિદ્યાર્થી જીવન માં પણ ખુબ જ જરૂર છે મિત્ર એના પ્રમાણે જો વિદ્યાર્થી ચાલે તોારે તેવી મેઈ શકે છે કાર્ય માટે સમય મર્યાદા નક્કી કરી કોઈ પણ કાર્યમાં ઘ બધ ટાઈમ ન લેવો ટાઈમ ન જે મજા આપણે ન કરવી જોઈ ટાઈમ વધારેેરફાઈ ન જાય યોગ્ય ટાઈમ ઉપયોગ થાય સારું એને પરણામ મળી બિનજરૂરી સોશિયલ મીડિયા અને અન્ય વિષ જે વિષય છે એનાથી દૂર એવું એં વિદ્યાર્થી જીવનમાં તો મિત્રો તો જરૂર નથી થી જેમ બધા બાળ નાના બાળકો જેમ રમતા હોય બધું સલ મીડિયામાં રી કરતા હોય એમાં બધા જે છે એમાં આપ ટાઈમ બિન જરૂરી ટાઈમ આપણ બગડે છે એ આપણે અટકાવવું જોઈએ મોટા કાર્યને નાના ભાગોમાં વેચીને પૂર્ણ કરું મિત્ર એ ખુબ જ જે છે મહત્વપૂર્ણ વાત છે અને નિયમિત જે વિરામ લેવો જેથી કાર્યક્ષમતા જળ ર મ ટાઈમ ઘણો ટાઈમ નહી લવો આપણે થોડા થો ટાઈમ માટે વિરામ પણ લેવો જોઈએ જેથી આપણું જે શરીર પણ સચવાય ટાઈમ નું પણ સારી રીતે ઉપ થી દિવસના અંતે કરેલા કાર્યોની સમીક્ષા કર મિત્રો એમાં આપણ જેટલો સમ સમગ કરી્યો તેના આપને શું સફળતા મળે એ જે ખુબ જ જરૂર છે દિવસ ના અંતે કરવું જોઈએ મિત્ર એમ એનાથી કેમ કે જે સમય ન યોગ્ય વથ મિત્ર એના ઘણા બધા લાભ જવનમાં મળે છે જેમ કે કાર્ય આપણો સમયસર પૂર્ણ થાય છે તણાવો પણ ઓછો થાય છે એને લેવાની ક્ષમતા સુધરે છે મિત્રો અભ્યાસ અને નોકરીમાં સારું પ્રદર્શન થાયો અભ્યાસ નોકરીમાં સારું પ્રદર્શન થાય. હ આપ ચ જ મ ળ છે આપણે વ્યક્તિગત વ્યવસાયિક જીવન સંતુલન રહે છે પછી ચોથું બીજું કે સફળતા મેળવવાની શક્યતા વધે છે હ આ જે છે મારા સમય ના વેચતા પણ મારા વિચારો હું તમને તમારી સાથે શેર કર્યા અને તમે પણ તમારું ઘણું બધું જ્ઞાન મને આપ્યું અને તમે ખુબ એમ સારો ટાઈમ કાઢીને મારા માટે તમે ટાઈમ આયપો એના માટે તમે ખૂબ ખૂબ આભાર.